હલો હા, બોલો.
બ જાાો.
હા આવે છે કમ્પ્લીટ અવાજ તે. કલ કરને મને.
હા
હા મેં રિસીવ કર્યો
હા બોલો હા તો હું એવ એવું કતી હતી. કે મારી બેન ને બાર ની. સંપત્તિ છે. તેને થોડું સજેશન જોઈ. તો તો તારા ભાઈ ને કે કોઈને તારો ભાઈ મોટો છે ને. ત્યારે એક્ઝામની પ્રિપરેશન કરે છે. તો એની જોડ થી થોડું સજેશન જોઈ તું તુ કેને શું કરાય હવે બારમાં પછી?
હા જો મારો ભાઈ તો ટ્વેલ્થ પછી છે ને એણે બી એ કર્યું અને. બેંકિંગ એક્ઝામ છે. પછી સર સરકારી બધી જોબ હોય છે. આઈપીએસ ની આઈસ. ન બધ. હતી. એ બધી ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે. સિવિલ સર્વિસેિસ. હા એ બધું બુક્સ ને એવું વાંચતો હોય છે.
ઓ એનું બી એ. પતી ગયુ
હા એનું બી એ પતી ગયું.
ઓકે બરાબર બરાબર. એટલે આ તો મારી બેનને ટ્વેલ્થ. ચંપત. એટલે મે કીધું લાય હવે ગળ ને શું કરવું છે એમ. એટલે એવું કે કે. સજેશન લઈએે એમ બધું. બતાનું તો ખબર પડે કેમનું. કરવું એમ થોડા. આપણને બી આઈડિયા આવે. એટલે.
હા હા.
હમ. એટલે મેં કીધું પૂછી જોઉં એમ. ગવર્મેન્ટ એકસામનું કેવું રહે એમ. પ્રિપરેેશન કરત એયા. ફીચર છે જીપી એસસી નું. કરાવવાનું એમ. જોઈએ હવે કરે કે નહી.
ટાઈમ આપવો પડે એમાં તમારે પાંચ સાત વરસ આરામથી નીકળી જાય. એટલું કન્ટિન્યુઅસ વાંચો. ત્યારે જઈ ને કઈક. કે એક એક્ઝામમાં પાસ થાવ. હા
એ તો છે પણ અત્યારે ભણવાનું બી બધું એવું થઈ ગયું છે બધું સ્કીિલ બેઝ થઈ ગયું છે એટલે
હા એ તો એવું જ ને સ્કીલ બી અને કોઈ એક પરફેક્ટ સ્કીિલ હોય ને ધારો કે એને ફેશન ડિઝાઇન નું સારુ આવડ તો હોય નલેજ કા તો અ છે ને મેકઅપ આર્ટિસ્ટ નું એને સારું મેકઅપ નું નોલેજ હોય પરફેક્ટ આમને એસથેટીક ટાઈપ મેકઅપ કરતા એ રીતે બ્યુટિશિયન થવું હોય તો બીએ એ બધી સ્કીલ તો હંમેશા ચાલવાની જ છે ને કેમકે કોઈ મેકઅપ કરવાનું બંધ નહીિ કરાય પછી હેર કટ નું બે કોઈ બંધ નહીં કરે એ બી લોકો સલૂન માં તો જવાના જ છે
હે
હા ત્યાં બી રોબોટ્સ મૂકી મૂકીને કેટલા મૂકશે એ લોકો
હમ હા
હેન્ડલ કરવા માટે પર્સન તો માણસ તો જોઈશે જ હા એટલે એ જબ તો હશે જ
હા એ જ હે
હા એટલે એવી બધી સ્કીલસ હોય તો કપડા બી લોકો પહેરવાનું તો છોડવાના નથી એટલે એ બી એને ફેશન ડિઝાઇન ની નો અલગ અલગ ફેશન આવતી જ રહેશે એટલે એનું નોલેજ હોય તો એ સ્કીલમાં આગળ વધાય. આઉટ ઓફ કન્ટ્રી જઈને.
ફેશન ડિઝાઇનિંગ નું ક વિચાર છે કેમ કે એને ગમે છે ફેશન ડિઝાઇનિંગ નું કરવું. એમ. એટલે કે છે.
હા. કદાચ એ સાયન્સ સ્ટ્રીમ ની હોય. તો મેડિકલ સ્ટોર બી ફાર્મસી લાઈન લઈ ના મેડિકલ સ્ટોર બી ઓપન કરાઈ તે બી ટ્વેન્ટી ફોર એન સેવેન ચાલ તાજ હોય છે.
સ્ટોર તો જોઈએ તો તેજ છે કે બધે મેડિકલ્સ તો જોઈએ જ એટલે હા બરાબર છે.
હમ્મ.
હમ્મ.
એટલે એવી બધી સ્કીલ્સ કામ લાગી જાય.
હાઅ.
ગવર્મેન્ટની રાહ જોઈને ભી બહું એમાં ટાઈમ આપવો પડે પાંચ સાત વરસ અને એમાં કેવું પ સિલેશન ને કોમ્પિટિશન વધારે હોય છે બહુજ
કોમ્પિટિશન બહુ વધારે વધી જાય પછી. ગવરમે
હા પછી તમારી મહેનત થોડી પાછળ પડી જાય તો રાહ જોવી પડે એમ.
હા, બહુજ વધારે પડતો ટાઈમ જતો રહેે એમાં પછ છી તમારો કેમ કે અત્યારે જે જોય બધા ગવર્મેન્ટ એક્ઝામ ની પ્રિપરેશન માં જ લાગ્યા છે.
અને મેન એનામાં ધીરજ હોવી જોઈએ ને રાહ જોવાની એહે.
એ ભી છે. એમ ભી આત્યારે પ્રાઈવેટ જોબમાં એ એટલું ખાસ મલતું નથી જો તમારી સ્કીલસ હોય તો જ નહી તર તો પછી કોઈ વેલ્યુ જ ન થી અત્યારે તો.
હા
એજ્યુકેશન ભી બોવ એટલું એ નહી એટલે એવું બધું છે
હા એટલે એ રીતે ને આમ પરફેક્ટ વિચારીને જ લાઈન એવો કોઈ કોર્સ લેવડાવવાનો કે જે એને કામ લાગી જાય ઈન શોર્ટ ત્રણ ચાર વરસ મેક્સ ટુ મેક્સ પાંચ વરસમાં એ કમાતી થઈ જાય એ રીતે એ
હ વિચાર છે કે એને કોઈ એવી રીતે ફેશન ડિઝાઇનિંગ નો કોર્સ કરાય ને પછી આઉટ ઓફ ઈન્ડિયા મોકલે કેમ કે હા કેમકે ત્યાં ભી અત્યારે ત્યાં તો એમ ભી
ત્યાં વધારે ચાલે છે એના કોર્સ ને એવું પછી એક હોટલ મેનેજમેન્ટ નો બી કોર્ કોસ કરવાય એચ આર એમ નો.
એચ આર એમ હા પણ એ કેવું ઈન્ડિયા કરતા ઇન્ડિયા ની બહાર વધારે.
ઈન્ડિયાની બહાર વધારે ચાલે છે પણ એ ઈન્ડિયાની હોટલમાં તમને એટલી સેલરી ના આપે. એટલે ઈન્ડિયામાં વધારે નહી ચાલતું પણ ઈન્ડિયા ની બહાર તો એની સેલરી વધ વધારે હોય છે અને ત્યાં કેવું પ્રોફેશનલ હોય છે ત્યાં બ તું કે હોટેલ ના એ જેટલો સ્ટાફ હોય. એ સ્ટાફ ના સરખા કપડા હોય એક યુનિફોર્મ હોય એ લોકોનો. પછી ઇંગ્લિશ લેંગ્વેજ મોસ્ટ તો ઇંગ્લિશ જ યુઝ થતી હોય કેમ કે બધી કન્ટ્રી ના આવતા હોય એક કન્ટ્રીમાં એટલે.
હા એટલે આઉટ ઓફ ઇન્ડિયા તો એમ બી મોસ્ટ ઓફ ઇંગ્લિશ જ બોલે બધા.
હા અને ત્યાંની હોટેલ એકદમ પ્રોફેશનલ હોય છે કે એકદમ ક્લીન. ક્લીનસ. ની બાબતમાં અને જમવાનું ને બધી બાબતમાં.
એમ સારું હોય એમ આપડે ઇન્ડિયા અ અહિયાં ક કમ્પેરિઝન કરવા જઈએ તો એમ.
ટલો સારી અને તેનું મેનેજમેન્ટ બી સારું એટલે ત્યાં વધારે સેલરી મળી રહે ને.
ઇન્ડિયા વધારે જ જાય છે.
હા અને જવા માટે તો હા ઓસ્ટ્રેલિયા છે નેધરલેન્ડ છે ન્યૂ ન્યઝીલેન્ડ છે. આ બધી હોટ આ બધી કંન્ટ્રીની હોટ ટલો વધારે બેસ્ટ છે.
હા.
અને ગર્લ્સ માટે તો વધારે ઇન દુબઈ સેફ છે.
હા. એ બધું સર્ચ કરીશું. વિચાર છે હવે એને થોડું આગળ કરીએ હવે. એટલે બધું સર્ચ કરીશું પછી જોઈએ કેમનું થાય છે. એલે એને સારો પડે એવું એવું કરવાનું એમ, એટલે પછી પાછળ એને કશું પ્રોબ્લેમ ના થાય એમ હા એટ લેવી રીતે
એટલે ચાર પાંચ વર્ષ માં પોતાની મહેનત થી એને ઈઝી કોર્સ બી એને ઈઝી પરે બહુ મહેનત ના લાગે અને પાંચેક વરષમાં પોતાની જાતે કમાતી શીખી જાય બધું મેનેજ કરતા બી શીખ કી જઇ
હા એટલે એવું જ વિચાર છે હવે
હમ પૈસાની સગવડ થતી હોય તો લોન લઈને બી થોડું વાઘું પાછું કરીને કરી દેવાય એને એમ
હા હ એ તો પછી કેવું એક વાર કરી એટલે પછી બધ તો ઓટોમેટિક થાય. જાય આગળ આગળ પછી વાંધો ના આવે હા હા એટલે પછી એક વાર હમ એટલે પછી પાછળ ના વાંધો આવે એમ એક વાર એ વિચારે ને કે હ એને કરવું છે એટલે પછી આપણને ખબર પડે કે હા હવે આગળ આપડણે એને કેમનું કરાવવું છે. કેમનું બધું થશે એમ એ કરેને નક્કી એ નક્કી કર લ એટલે પછી ના વાંધો આવે હા- એટલે કેવું કન્ફ્યુઝન બહ થાય.
ચાર પાંચ વ્યક્તિને અલગ અલગ પૂછવાનું. કઈ કન્ટ્રી સારી છે. કેટલા પૈસા કઈ કન્ટ્રીમાં થાય છે. કેવો કોર્સ કઈ સારો છે. એવું બધું સજેશન વધારે વ્યક્તિ ના લેવાના એટલે ખબર પડે.
હા એ તો મારો ભાઈ લોકો ઓછા ને બારે એટલે એ લોકોને ફોન કરીને પૂછી જોઈશ એ લોકોનું સજેશન લઈશ કે એને વાત કરીશ. મર ભાઈ જોડે. કે કે કેમનું એમ ત્યાં બધું એઇ ક આવી રીતે કરાય કે કે નહી એમ.
હમ્મ એવા જ વ્યક્તિ નો અનુભવ લેવાય.
હા. મેં એને એજ કહ્યું કે એ લોકો બાર છે ને તે લોક કોને અહીંયા આપણા કરતા વધારે ખબર હોય કે ત્યાં કેમનું છે શું. છે એમ. જવાય કે ના જવાય એ. એટલે મેં એને કહ્યું કેવી રીતે એમની જોડે વાત કરજે એમ.
બરાબર છ છે.
હમ એટલે હવે વિચાર છે એવી રીતે એટલે કન્ફ્યુઝ બહુ થઇ જાય છે કે શું કરવું એમ કેમ કે બધા અલગ અલગ કે. અને તો સીધી વસ્તુ જ કે બધાના માઈન્ડ અલગ અલગ જ હોય ને. હવે એલે. કન્ફ્યુઝ થઈ જાય છે કે કેમનું કરવું એમ. બધું. બધા અલગ અલગ અલગ અલગ સજેશન આપ પહેને. ટલે લે મેં કએ વંદુ તને જે ઠીક લાગે એ કર આપડે બ
હા તને જે ઈઝી લાગે તને લાગે કે આ મને આવડશે હું સેટ થઈશ એ કરવા નું. અને એક વખત માથું મારી દેવાનું પછી તો આવ
પછી હા પછી બધું ઓટોમેટિક એ થઈ જાય એની જાતે એક વાર આપડે અંદર પડીએ એટલે પછી. પછી તો હું સો નીકળી ઈજા એની મેરે એનો એમ.
હા એજને. પછી કોઈક ની ને કોઈક ની હેલ્પ મળતી જરે
હા, એટલે હવે જોઈએ છે એને હજુ તો ત્રણ મહિના છે એટલે કરશે કશુંક હવે.
હા, હા.
હ, હ.
એવું, સારું ચલો.
હારું હા હા પછી વાત કરીએ હા હા સારું બાય.